હાલો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ સાર જો બેઠા હતા મોબાઈલ જોતા હતા થોડીક વાર નવરા પડ્યા તો મોબાઈલ હાથમાં પકડ્યો.
હા હા.
શું ગયો છો તમે?
બસ કઈ નહી હવે સવારથી લઈને સાંજ સુધી બધું કામ આપડણે ટાઈમ મેનેજમેન્ટ કરીને કરવું પડે છે જો ને કામ કરતા કરતા બસ થાકી જઈએ.
સમયનું મહત્ત્વ તો બધાને હોવું જ જોઈએ અને રાખવું જ જોઈએ તો જ તમને ખબર પડે છે કે તમે કેટલા સમયમાં કેટલું કામ અને કેટલી ઝડપ થી કરી શકો છો એના માટે તમારે એડજસ્ટમેન્ટ તો કરવું જ પડશે બેન
સાચી
સાચી શું છે તમે તમારી રૂટીન લાઈફમાં કેવી રીતે એડજસ્ટ કરો છો બધો ટાઈમ ને બધું તમારી રૂટીન લાઈફ નુંને બધું ઘર પરર કેટલું એડજસ્ટ કરો છો ટાઈમ ટુ ટાઈમ થઈ જાય છે કે થોડુંક ઉપર જાય છે ટાઇમ
ળ નાખીએ કે આ આ કરવાનું છે એના વિશે પહેલાથી વિચારીને રાખીએ અને કેવી રીતે ગોઠવીએ કે આપડણે આ કરવાનું છે એ કરવાનું છે તો તો એ સારી રીતે થઈ જાય છે
સાચી વાત છે એના માટે એડજસ્ટ પેલા ટાઈમ કરવો પડે છે કે શું કરવાનું છે હવે આગે
બરાબર તમે તમારી રૂટિન લાઈફમાં કોઈ એક્સ્ટ્રા કામ કે એક્સ્ટ્રા વર્ક કે એના માટે તમે થોડો ટાઈમ કાઢતા હશો ને
હા હા કેમ નહી કાઢીએ છીએ ને.
છે ના ના શુ શુ તમારી રુ ટિ નલાઈફ કેવી રીતે એડજસ્ટ કરો છો સવારે ઉઠીને કેટલા વાગ્યે કરો છો ટાઈમનું મેનેજમેન્ટ.
જો જે આપણેે એક તમને આ બાળક હોય છે ને જે ભણતર કરે છે, એ અગર કોઈ લક્ષ્ય પ્રાપ્તિ માટે એના માટે પ્લાન કરીને અને રોજ આ રોજ ડિસિપ્લિન સાથે પણય જે લક્ષ હોય આપણને જે હોય એના માટે આપને આપણેે કામ કરી
હા. હા. બરાબર છે. નાના બોલ બોલો સંભળાય છે હો બોલો. બોલો. હા. હા. ના. ના. ત બોલતા હો ને એટલું સાંભળું છું, હમ. બરાબર છે ના. ના. બરાબર છે, તો જો તમે રૂટીન લાઈફમાં તમારા માટે કોઈ તમારે પ્લાન કરવો હોય કે તમારે એક્સ્ટ્રા કટલાય બારજ હલો તમારો અવાજ કપાય છે, બેન વચ્ચે હાલો.. હલો. હા. બસ કપતોકપતો આવે છે. હા. બોલો. બોલો બોલો. હા બોલો બોલો કપાતો કપાતો આવો છે વચે અવાજ હલો. હા બોલો હલો.
હલો?
હા. હા. હા. બોલો બોલો અવે છે અવાજ.
આવે છે ને અવાજ? હા તો એ પ્રમાણે આપણે જો પહેલાથી પ્લાન કરીને અને કોઈ ચાર કરીને અ લક્ષ્ય નિર્ધ કરીને આપણે કામ કરીએ ને તો એ એ કામમાં આપણે સફળ થઈએ જ થઈએ, એવી જ રીતે જીવનમાં બી આપણને લ્યક્ષ પ્રાપ્તિ માટે એ પ્રમાણે પ્ર એ પ્રમાણે આપણને પ્લાન કરવું પડે, તો જ આપણે આપણા અ કામમાં સફળ થઈએ.
સાચી વાત જો તમે સમય ન મહત્વ તમારે સાચવું હોયને તો પેલા તમારે રાતે જ નક્કી કરવું પડે કે સવાર પેલી જ ઉઠતા હોય તો જોકે આપડે રસોઈનુ પેલું મહત્વ છે. આપણને ખબર હોવી જોઈએ કે આજે આ રસોઈ બનાવવાની છે તો આ રસોઈ કેટલી મિનિટમાં કેટલા સમયમાં અને કેટલા લોકો માટે બનાવવાની છે એ તમે નક્કી કરી લેશો, તો તમારા માટે ટાઈમ ટુ ટાઈમ જ છે તમે એક કલાકમાં તમે બધી રસોઈ બનાવી શકો ચાર જણાની રસોઈ બનાવવાની છે તો ઇનમ છે એક કલાક એનાથી વિશેષ તમારે કોઈ વાનગી બનાવી છે એ વાનગીમાં તમે કલાકની જગ્યા દોઢ કલાક તો એ પ્રમાણે પ્રિપેર થું પડે કે ના આ વાનગી બનતા આટલી વાર લાગે છે, તો મારે આ પ્રમાણે ટાઈમ ન મેનેજમેન્ટ કરવું પડશે એવા લોકો સાથે તમારે કોઈ લોકો હેલ્પ કરવા માટે હોય તો વાંધો નહી કલાકની અડધી કલાકમાંય બની જે અને પણ જો આપણે જાતે બનાવવાનું હોય તો સમયનું મેનેજમેન્ટ આપણે જ કરવું પડે અને સમયની કિંમત બી આપણે જ કરવી પડે કે આટલા ટાઈમમાં આ વસ્તુ બની જ જવી જોઈએ.
એ વાત તો સાચી કીધી અને જો દરેક માણસ પાસે ચોવીસ કલાક જ હોય છે કે ચોવીસ કલાકમાં ઈ નિર્ધારિત કે એને કેવી રીતે એ ચોવીસ કલાક ગાળવાના છે જે બહ પ્રતિભાશાળી હોય છે એમના પાસે પણ ચોવીસ કલાક જ છે અને જે નોર નોર્મલ સામાન્ય માણસ છે, એના પાસે પણ ચોવીસ કલાક છે પણ એ પ્રતિભાશાળલી કેવી રીતે ટાઈઇમ મેનેજમેન્ટ કરીને અને પછી એ આપણું કામ કરે છે અને એ સફળ થાય છે. એટલે એ અ એને એનો કામ સમય ક્યાં ઉપયોગ કરવાનો અને ક્યાં નહીં કરવાનો. એની એને થઈ જાય છે તો એ અ પ્રમાણે એ એ નિર્ણય લઈ લઈ લે છે એમ
નાા ના ના સાચી વાત છે પણ એના માટે તમારે જેમ કે તમારા ઘરે કોઈ આજે ગેસ્ટ આવ્યા છે એ ગેસ્ટને તમારે તમારા ઘરે રાજજે અને ડિનર માટે ઇન્વાઈટ કર્યા છે કે રોકાવાના છે તે ડિનર માં તમારે શું બનાવુ છે કેટલા લોકો માટે બનાવો છે એના માટે તમારે ઉપરથી ઉેર રહેવું પડશે કે શું બનાવશે શું નહીં એના માટે તમારે બધી એડજસ્ટમેન્ટ અને અરે તો તમે એ ટાઈમ ટુ ટાઈમ એ વ્યક્તિને રાત્રે તમે ડિનર આપી શકશો બાકી તમે નક્કી ન કર્યું હોય કઈ કર જ ન હો એડજમેન્ટ ના કર હોય બસ થઈ જશે થઈ જશે કરો તેમાં તમારો સમય બચવાનો નથી એમાં તમારો સમય ડબલ બગડવાનો છે એટલે એના માટે તમારી કોઈ વ્યક્તિ માટે કે કોઈ બી કામ માટે તમારે પ્રિપેર પેલા કરવું પડે તમારે રેડી રહેેવું પડે પછી તમારો પ્લાન નક્કી થાય તો જ તમે સમય એ વ્યક્તિને આપી શકો અને તમારા ઘરે વ્યક્તિઆયવું હોય એને તમે સાચવી શકો
હા સાચું કીધું આપણને દસ અમ માણસોની રસોઈ બનાવી હોય તો એના માટે જે સામાન પૂરતું સામાન જોઈએ કે કોઈ આવી આપણે વિશેષ રેસીપી બનાવતા હોઈએ તો એમાં જે ઇન્ગ્રીડિયન્ટ જોઈતા હોય એ બધા આપણે પહેલાથી લાવીને રાખી હોય તો આપણને જયારે બનાવવું હોય તો આપણને વિચારવું ના પડે આપણે ફટાફટ ક્વિકકી બનાવી શકીએ
ના ના એટલે છ કો મારે તો જો ડેલીનું રૂટીન થઈ ગયું છે કારણ કે મારે રસોઈમાં રોજ અલગ અલગ મારે વાનગી જ હોય તો મને ખબર છે કે ભાઈ મારા ઘરમાં મોટા વડીલ છે એને આઠ મિનિમમ સાડા આઠ વાગે જમવા જોઈ છે મારે આજે વાનગી બનાવવાની છે વાનગી હું રસોઈ રોજ ડેલી બાક ર બનાવતી હો સાંજે શાક, ખીચડી, પરોઠા બનાવતીતી મને કલાકમાં બનતા થઈ છે તો મારે વાનગી બનાવવાની છે હું સાત વાગે જગ્યા હુ સાંજે સાડા છે ચાલ અડધી કલાક હું વેલી કર દવ તો લોકોને ટમ ટુ ટાઈમ જવા મળે વડીલ ને આપડા.
હા એ વાત તો સાચી જયારે એવું એવું છે ને ગૃહિણી જયારે રેડી થાય અને ગૃહિણી કેવી રીતે મેનેજમેન્ટ કરનું એનું કરવાનું હોય એની એનું ઘર તો એ જયારે એવું અ નક્કી કરે ત્યારે જ એ એનું ઘર સારી રીતે સ
હા તો એ એના હાથમાં એટલે જ કે છે ને કે સમય નું પાલન તમે જાતે કરશો તો સમય તમારી માટે સમય સમય છે અને તમે આડસ કરીને બેસો કે થશેને, કરશેને, થઈ જશે એ જો લઈને બેઠા તો થઈ રહ્યો થાવાનું એ એના ઉપર આધાર છે પણ તમે નક્કી જ કરી લીધું છે કે ના કરવાનું છે અને થાવવું જ જોઈએ. તો તમે અણધાર કામ ભી તમે મિનિટોમાં કરી શકો છો.
હા એ વાત તો સાચી કીધી. તમે એટલે પેલાથી આપણને સમય નો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે કરવો એ આપણને વિ જોઈએ એમ.
સાચી અને આપણી ગૃહિણી છે તો આપણે ખાલી એવું નથી કે આપણે એક રસોઈની જવાબદારી છે આપણે બાળકો સંભળવાના છે હસબન્ડને સંભાળવાના છે ઘર સંભાળવાના છે ઘરમાં વડીલ છે એને સંભાળવાનું છે એની સારા સંભાળ રાખવાની એટલે આપણે એના માટે ટાઈમનું મહત્વ હોવું જ જોઈ આપણને ખબર હોવી છે કે આ ટાઈમમાં આ વસ્તુ થવી જ જોઈએ અને બાળકોને ઘણું ગણાવું કરવું મો શું કરવું એને રમાડવા લઈ જાવ એ બધું આપણા હાથમાં છે આપણે નક્કી કરશ એ જ પ્રમાણે થશે કારણ કે એ બાળકોને તો ખબર નથી કે સમય ન મહત્વ શું છે એ તો બસ નાનું વાય એને શું ખબર પડે આપડે સમય ન સાચવ કે ભાઈ પાંચ થી છ છે પાંચ થી છ માં તારે એક કલાક રમવાનું છે છ થી સાત તારે ભણવાનું છે તું ભણવા બેસીશ ને હું તારી બાજુ બેઠી બેઠી લસણ ખોલું સાથ સુધારું તો બેઠા બેઠા આપડું બે કામ થાય છે એટલે બાળકો કોને ટાઈઇમ આપી શકીએ છીએ અને આપણે આપણું રસોઈનું કામ બી કરી શકીએ છીએ.
સાચી વાત સાચી ગ્રહણી એ જ કહેવાય જે હેને સારી રીતે ઘરનું મેનેજમેન્ટ કરે બાળકોના ભવિષ્યનું મેનેજમેન્ટ કરે અને એના હસબેન્ડના માટે બી સારી રીતે વધુ અ ટાઈમ પર કરી કરીઅકા ઘર સચવાય પછી એ નિરાતે બહાર કમાણી કરી શકે એટલે ઘરનું મેનેજમેન્ટ ગ્રહિણીના હાથમાં છે. તો એ સ એ સા સારી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરે તો તો જ ઘર મતલબ કે છે ને કે બંનેના સા સહયોગથી ઘર સારી રીતે ચાલે છે. તો એ પ્રમાણે જો એ ગૃહિણી સારી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરે તો એનું ઘર સારી રીતે ચાલે
ચાલે સાચી વાત છે સમય નું મહત્વ બધાને હોવું જોઈ છે કારણ કે જો અત્યારે તમે અત્યારનું ઓફિસમાં જુઓ ઓફિસમાં બી અત્યારે થમની સિસ્ટમ થઈ ગઈ છે તમે પાંચ મિનિટ મોડા થાવ પાંચ મિનિટમાં ભી તમારી સેલેરીમાંથી કટિંગ થઈ જાય છે એટલે સમય નુ મહત્વ બધાને અત્યારે થોડું કરાવું જ જોઈએ અને હોવું જ જોઈએ કે ભઈ સમય કીમતી છે, ગયેલો સમય કોઈદી પાછો આવવાનો નથી, જે નવો સમય આવવાનો છે એના માટે તમે પ્રિપેર રયો.
હા, હા.
એટલે જ બધું સમય સાથે આપડે ચાલવું પડે અને સમયને
નો મિનિટ હા એક મિનિટનું કેટલું ટાઈમ સ હોય એનું શું નું મહત્વ હોય છે એ એને પૂછો જેને એક મિનિટ પહેલા એની ટ્રેન છૂટી ગઈ હોય.
હમ્મ સાચી વાત છે. ચલો પછી નિરાતે વાત કરશી હવે. બી બીજી વાર ત્યાં, ઓકે ચલો બાય, રાધે-રાધે.